હા બધા મજામાં. તમે કેમ છો? હમણાં તો હું ફિફા વર્લ્ડ કપ જોઈ રહ્યો છું. તેમાં રોનાલ્ડોની હમણાં કેટલા વરહનું છ છેલ્લું છે કે તેના હું બધાથી મોટો ફેન છું હું અને તે તે હમણાં પાંચ ગોલ્ડ માયરા તે હમણાં જોયા મેં તેના લીધે ખુબ સારું છે કે રોનાલ્ડો હમણાં જીતવાનો છે એવું મને લાગી રહ્યું છે. રોનાલ્ડો એ અ પોર્ટુગીજ ટીમ નો એક પેલું છે કે તેમાં ખુબ સારું એવું તેઓ રમી રહ્યો છે રોનાલ્ડો રોનાલ્ડો વિ શ્વ બેસ્ટ પ્લેયરમાં આવે છે. ફૂટબોલનો તેમાં ઇન્સ્ટાગ્રામ પર અને યુ ઇન્સ્ટા ગામ પર બધાથી વધારે ફોલોવર્સ છે અને તેના લીધે ખુબ સારું છે કે તે મને બો ગમે છે મે એનો બિગ ફેન છે. યુટ્યુબમાં તો એને પગ નથી મુકવા દેતા કે યુ યુટ્યુબ ક્રો ક્રેશ થઈ જશે.
હ તમારી વાત બરાબર છે કે રોનાલ્ડો નહી ઇનસ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોવર્સ છે. પણ તેમણે આજ હુધી એક વર્લ્ડ કપ જીતી શક્યો નથી એ બો દુઃખ છે. પણ હવે આ વખતે જોઈએ એમ તો આ વખતે એમડે પાંચ ગોલ એક જ મેચમાં મારી દીધા છે. રોનાલ્ડો એ મને લાગે છે કે મેસી અને કિલરમ્બાબીતે બી ફાઈનલમાં પહોંચી શકે છે કેમ કે કિલર એમ્બા દર મેચમા બે થી ત્રણ, ગોલ તો મારી જ રહ્યો છે, અને મેસી તો હવે શું કેમ તમને એ પહેલી જ મેચમાં હેડ્રિક મારી દીધી છે, ગોલની એટલે મને લાગે છે, કે મેસી આ વખતે બીજી ફીફા વર્લ્ડ કપ જીતી શકે છે, કેમ કે કીરાર એમ્બંબે ફૂલ ફોર્મા છે, એટલે ફાન્સનેી પહોંચાડી શકે છે, ફાઈનલમા એટલે હવે, મને લાગે છે, ત્યાં સુધી બે માંથી કોઈ એક ટીમ ફાાઈનલમાં પહોચીકે છે, ફ્રાન્સ કા તો અર્જેન્ટિના મારા હિસાબે અર્જ ટીના વધારે પૂરતી ફાાઈનલમાં પહોંચીકે છે, એવું મને લાગે છે, કેમ કે કિલર એમ્બાબેની ટીમ અને તેમના એટેકર્સ ખુબજ મજબૂત છે. જેથી કરીને તેઓ બોલ ને લીડમાં રાખે છે, અને તેઓ દર મેચમાં ગોલ કરી આપે છે. છે, એટલે પાછળથી કોઈ, એ લોકો વાળા ને તકલીફ પડતી નથી, જેથી કરીને ફ્રાન્સ એક મજબૂત ટીમ છે, અને આ વખતે એ લોકના ગ્રુપમાં ફૂલ ટોપર ઉપર ચાલી રહી, સે જેથી કરીને તે લોકો જીતી શકે છે.
હા, પ્રથમ વલ, વલ ફીફા વર્લ્ડ કપ અ ઓગણીસો ને ત્રીસમા મ ઉજવામાં આવ્યો હતો. જેમાં યમનના ઉર વિજેતા બન્યા હતા, ચાર વર્ષમાં એ અ તેઓ ટુર્નામેન્ટનું યોજવામાં, કરવામાં આવે છે, બીજો વિશ્વ વિશ્વયુદ્ધ ના પછી, તેઓ કર્યું હતું, અને તે ખુબજ જરૂરી છે, કે ફીફા વલ્ કપ ના કારણે, તેમાં પોર્ટુગીજની ટીમ ખૂબજ અ વિજેતા બને છે, અને તે આ બ્રાઝીલ પાંચ વર્લ્ડ કપ વિજેતા છે, ઈટલી ચાર જર્મન ચાર, આ આયરલેન્ડ ટન, ફ્રાન્સ બે અ ઇંગ્લેન્ડ, એક સ્પેન એક તે ઘણી બધી ટીમો જીતી છે.
હા, તમારી વાત બરાબર છે, કે ફીફા વર્લ્ડ કપમા એકદમ પ્રોપર છે, ને તો બ્રાઝિલ ટીમ છે, જેમને પાંચ ફીફા વાળું પણ, હવે એ પછી તેમણે એક ભી ફાઈનલ જીતી શક્યા નથી, જેથી કરીને તે લોકોનું ડોમિનેશન, આ વખતે ઓછું જોવામા મળે છે, પણ આ વખતે નેમાર જુનિયર હવે, બ્રાઝિલની ટીમમાં પાછા આવ્યા છે, એટલે તે એમ તો એનજર્ડ છે, પણ હવે તેમાં તે પેલી મેચમાંથી રમ્યા નથ થી, અને બીજી મેચી ભી તેમની મિસ થઈ છે, પણ તીજી ગેમમાં તે લોકો તેઓ છેલ્લે એન એન્ડ મિનિટ મા આવ્યા છે, પણ હવે મને લાગે છે, ત્યાં સુધી બ્રાઝીલ ભી આ વખતે ટોપ કર્યું છે, એટલે તે બી રાઉન ટુ સિક્સટીનમા પહોંચવા લાગ બની ગઈ છે, એટલે બ્રાઝિલ ભી હવે છઠ્ઠા કપ માટે આગળ વધ ધી રહી છે, પણ મારા હિસાબે ફ્રાન્સમાં ગીલા રમબાબે ખુબ ગોલ મારી રહ્યા છે, જેથી કરીને તેઓ આગળ આગળ વધી શકશે, અને જેમને નોર્વેમાં બી મેચ થઈ, હતી તેમાં બી એ લોકોને એ લોકોની ફ્રા ફ્રાન્સની ટીમે ખૂબ ગોલ, માર્યા અને ટોપ પર લઈ ગયા, જેથી કરીને ફ્રાસ આ વખતે ગ્રુપ સ્ટેજમાં ટોપ ઉપર છે, અને ખુબ સારી સ્થિતિમાં છે, કે તેઓ ફાાઈનલ જીતી શકે છે. અને મેસીની અર્જન્ટિના ભી ખુબ આગળ વધી રહી છે, કેમ કે મેસી ખુબ ગોલ મારી રહ્યા છે. છે, એક મેચમા જ હે ગોલ મારી રહ્યા છે, મેસી બી એટલે ખુબ જ આગળ વધી રહી છે, મેસીની ટીમ બી એટલે અર્જેન્ટિના મારા હિસાબે ફાઈનલમા પહોંચી શકે એવી શક્યતા ધરાવતી છે.
હા, તમે કીધું તો એમ સાચું છે, રોનાલ્ડો ફૂટબોલનો ઇતિહાસનો સા બધા થી, વધારે કરનાર ત્રણસોને નવસો સિત્તેર, ગોલ્ડ કરનાર સૌથી વધારે ખેલાડી જે છે, અને તે ખુબ તારે એવો ગોલ્ડ મારે છે, તેવ આ હમણાં જ પાંચ ગોલ્ડ મારીયા હતા, ફટુગેજમાં અને તે ખુબ જરૂરી છે, કે તે રોલ મેં ફીફા વર્લ્ડ કપ ખુબ જોઉ છું તેમાં એક ટ્રોફીની કિંમત એકસોને પાંત્રીસ કરોડ રૂપિયાની છે અને તે ખૂબ જરૂરી છે અ અને તેના લીધે ટ્રોફીની પ્રાઇઝ ખુબ જ વધી જાય છે આપણા દેશમાં પણ આઈપીએલ ને એ રમાય છે તે દર વર્ષે રમા તેમાં પણ વીસ કરોડ ઇનામ આપવામાં આવે છે પણ તે ફીફા વર્લ્ડ કપ ચાર વર્ષે રમાય છે એટલે આપણા દેશ નાપાક કમ નથી એટલે ફીફા વલ્ડ કપ પણ સારું છે ફીફા વલ્ કપ હું જોઉં છું
હા તમે કીધું તે પ્રમાણે આઈપીએલ માં વિજેતા ટીમને વીસ કરોડ રૂપિયા આપવામાં આવે છે જયારે ફીફા વર્લ્ડ કપ ના જીતનારને ચારસો ને છોતેર કરોડ રૂપિયા આપવામાં આવે છે જેથી કરીને ફિફાની ટ્રોફી ની કિંમત ખાલી એકસો પચોતેર કરોડ રૂપિયા છે અને વિનર ટીમને ચારસો છ ર કરોડ રૂપિયા આપવામાં આપવે છે અને રનરઅપ ને સમથિંગ મારા હિસાબે બસો ને કેટલા કરોડ રૂપિયા આપવામાં આવે છે એટલે ફીફા વર્લ્ડ કપમાં ખૂબ પ્રાઈઝ મની રાખવામાં આવે છે અને બધા પ્લેયરોને ખૂબ પૈસા આપવામાં આવે છે મારા હિસાબે મેસીને એક પગની કિંમત અરાઉન્ડ આઠ હજાર કરોડ રૂપિયા બતાવવામાં આવે છે એક જ પગની કિંમત મેસીના આઠ હજાર કરોડ રૂપિયા છે એટલે મેસી ને મેસી ના ખાતામાં ખુબ જ પૈસા છે અને તેઓ ખુબ સારો રમે છે ના ના આવખતેખબ ગોલ મારી રહ્યા છે એટલે તેમની અર્જન્ટિના આઉતે બી આગળ વધી રહી છે જેથી કરીને ફ્રાન્સ છે પાઈ પોર્ટુગલ છે અને બ્રાઝિલ માટે ખુબ જ સમસ્યા આગળ ઓપન કરી શકે છે કેમ કે બ્રાઝિલ આ વખતે ટોપ ટોપર છે એટલે રાઉન્ડ ટુ સિક્નમાં તેઓ ટકરાઈ શકે છે જેથી કરીને તેઓ બ્રાઝિલ સામે અર્જેન્ટિના તો ફ્રાન્સ બે ટીમ આવી શકે છે જેથી કરીને તેમને ટક્કર જોવા મળી શકે છે થી કરીને એક ટીમ બહાર જશે અને એક ટમ આગળ રાઉન્ડ ટુ એટમાં જઈ શકે છે મારા હિસાબે તેઓ ફ્રાસ કાં તો અર્જેન્ટિના હોઈ શકે બ્રાઝિલનું મને શક્યતા ઓછી લાગે છેમનેમાર જુનર હાલમાં ંજળ છે
હા તમે કીધું તેમ રો રોનાલ્ડો એ પણ સૌ થી વધાર ગોલ કર્યા છે એકસો ને પિસ્તાલીસ ગોલ કર્યા છે અને ઇતિહાસમાં સૌથી વધારે વર્લ્ડ કપમાં બે હજાર છ બે હજાર દસ બે હાજર ચૌદ અને બે હાજર અઢાર માં ઓોલ્ડ કરનાર એક માત્ર એક માત્ર ટીમથી રમનાર તેઓ પોર્ટુગીઝથી રમે છે અને અને તે વલ્ કપ શુહાલમાં તેઓ સાઉદી અરેબિયાના પ્રખ્યાત કલબ અલ નરબ તરફથી રમે પણ છે તેઓ ખુબ જ સારા એવા ખેલાડીઓ છે અને તે ખૂબ જરૂરી છે કે તેઓ ખેલાડીઓ ત્યો અ ગોલ્ડ મારે અને ફીવા વર્લ્ડ કપમાં તમે કીધું એમ ચારસો કરોડ એકને ટીમને મળે એટલે એખુબ જ મોટી પ્રાઇઝ છે કે તે મને અ ખુબ સારું લાગ્યું
એ વાત તમારી ખરિ જે વિજયડા ડેમને સેને ચારસો ને છોતેર કરોડ રૂપિયા આપવામાં આવે છે તે વાત બરાબર પરંતુ આ વખતે મેસી ખુબ ગોલ માર્યા છે જેથી કરીને વર્લ્ડ કપમાં સૌ થી વઘારે ગોલ મારવાની લિસ્ટમાં મેસી હવે ટોપ પર આવી ગયા છે જેમાં રોનાલ્ડો થી માંડીને બધાચા બ્રાઝિલ ના ખુબ પ્રખ્યાત પ્લેયરો પણ હતા જેને પાર કરીને હવે મેસી દુનિયા ના સર્વશ્રેષઠ પ્લેયર બની ગયા છે જેમણે આખતે પાંચ બોલ મારીને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે જે વર્લ્ડ કપમાં હાઈએસ્ટ ગોલ મારવામાં પહેલા નંબર પર આવે છે તેને પાછળ કિલાર અમબાબે પણ આવે છે તેઓ પણ તેમને પાછળ છે બેવુની વચ્ચે બેથી ત્રણ ગોલનો ડિફરન્ટ બચ્યો છે પણ આ વખતે મને લાગે છે કે કિલર એમબબે પ્રથમ નંબર ઉપર આવી શકે છે કેમ કે બધા કહે છે કે આખતે મેસીનો છેલ્લો સિઝન હોઈ શકે છે કેમ કે તેઓ એકતાલીસ વર્ષ કે તેથી નીચેના છે એટલે તેના માટે મેસીન લાસ્ટ સિઝન હોઈ શકે છે અનેને રોનાલ્ડો બી એકતાલીસ વર્ષના થઈ ગયા છે તેથી મારા હિસાબે એનો આ લાસ્ટ વર્લ્ડ કપ હોઈ, શકે છે એટલે કિલર એમ બા ટોપ કરી શકે છે, ફૂટબોલ મારવાની ગોલમા
હા, તમે કીધું કે રોનાલ્ડો, તેમની અદભુત ફિટનેસને હવામાં, ચું કુદ કરવા ને અને, મા મારી મારીને, તેઓ ત્રણ ગોલ, હેડ્રિક કરવાની અને ફી કિક કરવાની જે ક્ષમતા, ધરાવે છે. હ, મહેનત સખત મહેનત અને દુનિયામા અ એકતાલીસ, વર્ષની ઉંમરમા તેઓ પોર્ટુગીઝના ટીમને કેપ્ટન બન્યા છે. અ તેના લીધે તેઓ ખુબજ ફિટનેસ સારી છે, તેઓ ગોલ્ડ સારામાં સારો કરે છે. એવો, સારી એવી કસરત પણ કરે છે, અને હવારમાં ઉઠીને દોળે છે, બરફનું બરફમાં જાય અને અન્ય સુવિધાઓ પણ સારી છે, એના દુનિયાની બધા મોઘામાં મળી ગાડી, અને ખુબ એવું નામ કમાવ્યું તેવા ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ પણ છે, અને તેઓ આ દુનિયાના બધા મહાન ખેલાડીઓ, માંથી એક આવે છે, ફૂટબોલ ના
હા, તમે કીધું તે પ્રમાણે તને ઇન્સ્ટાગ્રામ પર છસો મિલિયન ફોલોવર્સ છે, તે સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનાર ખેલાડી છે. જેથી કરીને, તેઓ ઇન્સ્ટાગ્રામ પર સૌથી, વધ ફોલો કરનાર ખેલાડી પણ બન્યા છે, જેથી કરીને તેઓ એક ફોટો નાખવામા કેટલા કરોડો રૂ ર ચાર્જ કરે છે, અને તેઓની ફિટનેસ ખુબજ લાજવાક છે, તેઓ દરરોજ સવારે જ ફ્લુ થઇ ને, ફૂડમા કઈ ખાતા ક નથી, તે ફાસ્ટ હેલ્ધી ફૂડ ખાય છે, જેથી કરીને તેઓની હે તેઓની હેલ્થ ખુબજ સારી હોય, છે, તેઓ આવતી એકતાલીસ વર્ષના થઇ ગયા છે, એટલે વલ્ડ કપનો લાસ વલ્ડ કપ હોઈ, શક છે જેથી કરીને તેમની ટીમ આ વખતે, વર્લ્ડ કપ જીતવાની શક્યતા ધરાવે છે. પણ ફ્રાન્સમાં પણ ખુબ સારા સ્ટ્રાઈકર હોવાથી, તેમને ઘણી બધી ટક્કર મળી શકે છે. જેથી કરીને ફ્રાન્સના ખેલાડીઓ, કિલર એમ્બબેથી માણીને ઘણા, બધા એ લોકો દર વખતે, ગ્રુપ ટપ કરે છે, અને પીલા ઉની ફાઈનલ ભી જોવાલાયક હતી, જેમાં અર્જેન્ટિનાની સામે કિલન એમ્બાબેની ફ્રાન્સ ટીમ હતી, જેથી કરીને તેઓ ખૂબ સારી મેચ જોવા મળી હતી, ફાાઈનલમાં જેમાં મેચ ની અર્જન્ટિના લાસ મોકે પર ગોલ મારીને ફાઈનલ જીતી, હતી જેમાં કિલર એમ્બાબે ફ્રાન્સ ના ટીમના કિલર એ્બાબ તેમને ખુબ સારી ટક્કર આપી હતી, જેમને પોતા એકલે, ત્રણ ગોલ મેસી ટીમને ખુબ પાછળ કરી દીધી હતી, પરંતુ મેસી ના બોલે તેમને આગળ લઈ ગયા, હતા જેથી કરીને લાસ્ટ મિનિટ પર તેમના ટીમે ગોલ મારીને તેમને જીતાડી હતી, જેથી કરીને બે હજાર બાવીસ ના ફીફા વર્લ્ડ, કપની ફાઈનલ ખુબજ રોમાંચક બની ગઈ, હતી જેથી આ મેચ ભી જોવાની, મજા આવશે બીજું, તો ચાલો મળે તો પછી